જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
મજામાં. તમે કેમ છો?
મજામાં છું. હ શું કરો છો?
બસ અને રોટલા બનાવીએ તો ખાવાનું હો.
હ આજે આપે રસોઈમાં ઔષધિ વિશેષ પર થોડા ઉપયોગી વિચાર રજૂ કરવા માંગુ છું.
આપની રસોઈ ફક્ત ભોજન બનાવ વાનું સ્નાન નથી પરંતુ તે એક નાનકડી ઔષધાલય પણ છે આપ ણા ધરણી રસોઈમાં એવી ઘણી વસ્તુઓ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક છે.
સાચું કે છો તમે. જે જેવી આદુ આદરક શરદી ઉધરસ અને ગલાની તકલીફમાં ખૂબ ઉપયોગ છે. આદુવાલી ચા પીવાથી રાહત મળે છે.
સાચું બોલયુ સાચુ બોલયુ હરદલ એક તાકાત એક અસ્તિ છે હળદર વાલુ દૂધ પીવાની શરીરની રોગ પ્રતિરોધકારક શક્તિ વધે છે અને ઈજા જલ્દી સાજી થવામાં મદદ મલે છે.
સાચું કેહેશો બેન તમે તુલસીના પાન ને શરદી ખાસી અને તાવમાં લાભદાયક માનવામાં આવે છે. તુલસી સુની સેવ કરવા સેવ કરવાથી શરીરમાં તંદુરસ્ત રાખવા મે મદદ કરે છે.
હા શું બોલી હા શું બોલી. લસણ હૃદય માટે સ ફાયદાકારક છે. તે રક્તચાપ નિયંત્રિત રાખવા માં સહાય કરે છે અને શરીરની પ્રતિકારક શક્તિ વધારે છે.
સાચું કેવો બેન તમે જીરું તો બો કામ આવે છે. તે જૈસે કે જીરું પાચન ક્રિયા માટે ખૂબ સ સારું માનવામાં આવે છે. જીરાનું પાણી પેટની તકલીફમાં આરામ આપે છે.
હા શું બોલીયું બેના અજમો ગેસ અને અપલ્સ જેવી સમસ્યાઓ માં ઉપયોગી છે અજમાનું પાણી પીવાથી પેટ હલકું લાગે છે.
સાચું કેવોશો તમે. તો બેન નિમ્બુ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે શરીર તાજગી આપે છે અને રોગો સામે લડ લડવામાં મદદ કરે છે.
સારસ બોલી તમે મત ગઠ્ઠાની ખરાશ અને ઉધરસ મા લાભદાયક છે. ગરમ પાણી સાથે મધ લેવાથી આરામ મલે છે.
સાચુ કેવો છો તમે મિત્રો આ બધી વસ્તુઓ ઘરમાં સરળતાની ઉપલબ્ધ હોય છે પરંતુ યાદ રાખ વાનું જોઈએ કે ગ ગંભીર બીમારી તો ડૉક્ટરની સલાહ બી જરૂર લેવી જોઈએ. ઘર ઘર ઘર ઘરયુ ઉપાય ફક સામાન્ય તકલીફો માં મદદરૂપ બની શકે છે.
હા બેન હા શું બોલી અંતમાં રસોઈમાં રયેલી પ્રાકૃતિક વસ્તુઓ નું યોગ ઉપયોગ કરીને આપને આપનું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ.
સાચું કેવો છો તમે આપણા વડીલો કહતા હતા રસોઈ એ જે પહેલી દવાખાના છે. હજી વિજ્ઞાપન પણ આ વાતની સ્વીકાર છે, કે ઘણી પ્રાકૃતિ ખાદ્ય વસ્ તુંઓ સ્વાસ્થ માટે લાભદાયક હોય છે.
સાચું બોલી બેન તમે. મેથી આપણા રસોઈ ઘરની એક મહત્વપૂર્ણ વસ્તુ છે. મેથી ના દાના, પાચન સુધારવા, સાંધવા સુખાવવામાં રાહત આપના અને શરીરને શક્તિ આપવામાં ઉપયોગી માનવામાં આવે છે.
સાચું ક્યોશો તમે. તમે જોયું સે, કે ધાણા ભોજનમાં સ્વાદ વધારવા સાથે શરીરમાં ઠંડક પણ આપે છે. ધાણાનું પાણી પાચન માટે લાભદાયક માનવામાં આવે છે.
હાસું બોલી બહેન તમે. તજ અને લવંગ રસોઈ ના મસાલા હોવા છતાં સ્વાસ્થ્ માટે ઉપયોગી છે. આનો યોગ્ય પ્રણામ પ્રમાણમાં ઉપયોગી શરીરને તાજગી અને ઉર્જા આપવામાં મદદ કરે છે.
સાચું ક્યોશો બેના. અને કાલ મરી કાલી મિર્ચ, શરદી અને ગલાની તકલીફમાં ઉ પયોગી માનવામાં આવે છે. આદુ અને મધ સાથે લેવા થી ઘણા લોગોને આરામ મલે છે.
હાસું બોલ્યું બેન તમે. હિંગ માં ગેસ અને અપચ માટે પરંપરાગત ઉપાય માનવામાં આવે છે. અને ભોજનમાં થોડી હિંગ નો ઉપયોગ પાચનને સુધારવામાં મદદ કરે છે.
સાચું ક્યોશો તમે. ગુડ ફલ મીઠાશ માટે નથી. પરં તું પણ માનવામાં આવે છે. જન્મા પછી થોડા ગુળ ખાવાથી પાંચન મલે છે.
હા બેન. હાસું બોલ્યું તમે. નારિયેલ પાની અને છાશ શરીરને તાજગી આપે છે. અને ગરમીમાં ગરમીના મોસમમાં પાણીની કમી દૂર કરવા માં મદદ કરે છે.
સાચું કયોશો બેન. આપણે એ પણ સમજવું જોઈએ કે ઔષધિ સમાન ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ સંતુલિત માત્રા કરવા કરવો જોઈએ. કોઈ વસ્તુ પણ નો નથી જે સ સ્વાસ્થ માટે હાનિકારક બની શકે છે.
હાસું બોલ હાસું બેન બોલ્યું બેન તમે. આજના જમાનામાં ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ટ ફૂડનો ઉપયોગ વધી ગયો છે. જો આપણે આપણી પરંપરાગત રસોઈમાં રયે લે રહેલા આદુ હલદલ તુલસી, જીરું, અજમો, લસણ અને અન્ય પ્રાકૃતિક વસ્તુઓનો યોયોગ્ય ઉપયોગ કરીએ જો સ્વાસ્થ્યને ઘણો લાભ મલી શકે
સાચું કયો શો બેન આપણા તાતા દાદી અને નાના નાની પાસી આવા ઘણા ઘરેલું નુકસા હોય છે આ પ્રામ પ્રમા પરંપરાગત ક્યારની ચાલવી હું અને આગલી પેઢી સુધી પહોચાવુ આપણે જવાબબંધી છે
હાશુ બોલ્યું બેન તમે અંતમાં હું એ કરીશ કે સ્વસ્થ જીવન માટે મોન મોંઘી દવાઓ કરતા પણ સંતુલિત આહાર, નિયમિત કસરત અને રસોઈમાં ઉપલબ્ધ પ્રાકૃતિક ઔષધિઓ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે
સાચું કયો સો બહેન તમે. જેસી અપા કહે સક અપ કહે સકાકે આ હિંગ એ પેટના ગેસ અને અપજ માટે પરંપરાગત ઉપાય માનવામે આવે છે અને ભોજનમાં થોડી હિંગ હિંગનો ઉપયોગ પાચને સુ સુધારનકમાં મદદ કરે છે પાચન મે પછામે મતલબ સુધારવાવામાં મદદ કરે છે અને આપા કહે શ કે કી કાલી મીરચ શરદી અને ગલાની તકલીફ- - ઉપયોગી માનવામે આવે છે આદુ અને મત- - સાથે લેવાથી ઘણા લોકોને આરામ મલે છે. અને આપણે- - એપ પણ સમજવું જોઈએ કે ઔષધિ સમાન ખાદ્ય વસ્તુ ઉપયોગ- - સંતુલિત માત્રા કરવો જોઈએ કોઈ પણ વસ્તુનો- - અતિરેક્ત સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. અને આજમાં જમાનામ ફાસ્ટ ફૂડ અને- - પ્રોસાયિક ફૂડલો- - ફૂડનો ઉપયોગ વધી કર્યો વધી ગયો છે. જો આપને આપણી પ્રંપરાગત રસોઈમાં- - સ રહેલા આધુ- - હલ્દી- -
હાશ- -
પ. તુલશી- -
હાશુ બોલ્યું બેન તમે.
જીરું, અજમો અને લસન- - અને અન્ય પ્રાકૃતિક વસ્તુઓ યોગ્ય ઉપયોગ કરીએ. - - તો સ્વાસ્થ્ય ઘણો લાભ મળી શકે. જેસે કી આપા સારી રસોઈ સારું સ્વાસ્થ આ સૂત્રે અપનાવીએ આપે સ્વસ્થ અને સુખી જીવન જીવ જીવી શકી છીએ. ચાલો ચાલો ચાલો મેના પપ્પા છે. વાત કરીએ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.